જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું તો ઘણી મજામાં છું તમે
હા હું પણ મજામાં છું ઘણા દિવસે ફોન કર્યો ને
હા હા મેં વિચાર્યું આજે જોઓને ફાસ્ટ ફૂડના કેટલા બધા નુકસાન થઈ ગયા છે અને ઘરનું ખાવાનું તો કોઈને ભાવતું જ નથી તો વિચાર્યું કે આ વિષય પર થોડી ટૂંકમાં તમારી સાથે ચર્ચા કરું કે તમારો શું કેવું છે આ વાત પર
ખૂબ જ સારી ચર્ચા તમે કરવાનું વિચાર્યું હું પણ એ વિષયથી એટલી કન કટાડી ગયું છું ને કે છોકરાઓને જુઓ ને તમે એમને ઘરનું ખાવાનું ખાવું જ ના હોય બસ એમને ડેલી બહારનું જ કંઈ ને કંઈ ફાસ્ટ ફૂડ ખાવું હોય કે જે એમના શરીર માટે બિલકુલ અ સારો નથી
તો છે જ પહેલાંના જમાનામાં શું હતું કે ફાસ્ટ ફૂડ જેવી વસ્તુ તુઓ ઓછી હતી લોકો ઘરનો બનાવેલો પૌષ્ટિક ભોજન જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય એનું સૌથી વધારે અ ઉપયોગ કરતા સૌથી વધારે ખાતા અને અત્યારની જનરેશન જેવું સૌથી વધારે ફાસ્ટ ફૂડ ખાય છે આખું ઊંધું થઈ ગયું છે હવે
બિલકુલ સાચી વાત છે તમારી અત્યારની જનરેશન સમજતી જ નથી કે્યાં આટલું બધું ફાસ્ટ ફૂડ ખાવું એમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે જે બહારના જે મસાલાવાળા તળેલા ખોરાક હોય છે એ લોકો તેલ પણ શુદ્ધના યુઝ કરે એ લોકો પામ તેલનો યુઝ કરતા હોય છે અને એક જ તેલને કેટલી વાર ગરમ કરી કરીને એમાં જ બધી વસ્તુઓ ફ્રાય કરે છે તો એ એમના સ્વાસ્થ્ય માટે સારું ના કહેવાય એનાથી એમને કોલેસ્ટ્રો
હા આ કોલેસ્ટ્રોલ તો ફાસ્ટ ફૂડથી સૌથી વધારે થતી બીમારી છે અને સાથે સાથે જોને પેટ પટની લગતી સમસ્યા પણ કેટલી થઈ ગઈ છે જેમ કે ફૂડ પોઈઝન કેમ કે જે પ્રમાણે તમે કીધું કે પામ ઓઇલની બધાના ઉપયોગથી લોકોને એટલી બધી બીમારીઓ થઈ ગઈ છે કે ન પુછોવાત એટલા માટે જો આપણે બાળકોને પણ અને યુવાનોને પણ અ ઘરના પૌષ્ટિક ભોજન ખાવાનો આગ્રહ કરવો જોઈએ કેમકે એમાંથી જે પ્રોટીન મળે એમાંથી જે વિટામિન્સ મળે એ બહારના ખાવામાંથી ના મળે
બિલકુલ સાચી વાત છે તમારી પણ આજની જે જનરેશનને કોણ શીખવાડે એ લોકોને તો એ મતલબ એમ જ છે કે ઘરનું ખાવાનું સાવ બોરિંગ હોય છે સાદું હોય છે બસ અમારે તો બહાર જ ખાવું છે પણ એવું ના હોય ઘરે પણ આપ જે વસ્ત
બાર મળે છે તે આપણે ઘરે પણ સારી રીતે અને હાઈજીનિક રીતે આપણે બનાવી શકીએ છેીએ અને બાર તો કેવા હાથોથી બનાવેલું હો શું પાણી કેવા શાકભાજી આપણે થોડું જોવા ગયા છે કે હાઈજીનિક રીતે બનવ્યું છે સાચી વાત છે અને અમુક જગ્યાએ તો એવી રીતે બનાવતા હોય છે કે તે આજુબાજુ માખી મચ્છરો ફરતા હોય છે. જેનાથી એ આપણા ખોરાક પર બેસી અને એ ખોરાક આપ આપણે ખાઈએ તો આપણેે બીમાર પડીએ. જ્યારે એ જ વસ્તુ આપણે ઘરે સારી રીતે બનાવી શકતા હોય તો પછી બહારથી શું કામ ખાવું અને એનાથી પૈસા પૈસા નો પણ વ્યય થાય ને
બિલકુલ સાચી વાત છે અ તમને ખબર છે આજની જે જનરેશન છે એટલું બધું ફાસ્ટ ફૂડ પર ડિપેન્ડ છે કે એમની ઇમ્યુનિટી એમની રોગપ્રતિકારક શક્તિ કેટલી ઓછી થઈ ગઈ છે અને એમનામાં બધા વિટામિન્સની પણ કેટલી કમી આવે છે કેમ કે એ લોકો ઘરના તાજું ખોરાક ઘર કેટલા બધા લીલા શાકભાજી એવું કશું ખાતા જ નથી એ લોકો એટલે એ લોકોને ઘણી બધી બીમારીઓ તરત જ થઈ જાય છે
હા અને અત્યારની જનરેશન બારનું ફાસ્ટ ફૂડ ખાય અને પછી જીમમાં જઈને બોડી બનાવે અને ત્યાં પ્રોટીન પાવડર્સ વીટ મિન્ સપ્લિમેન્ટ એ બધું લે એનું શું? ફાયદો એના કરતાં તો પહેલાના જમાનામાં લોકો જે ઘરનું બનાવેલું પૌષ્ટિક ભોજન ખાતા. ઘીવાળું અને પ્રોપર સારી રીતે બનાવેલું હોય. જેમાંથી બધા જ પ્રકારના પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ, આયન્સ એ મળી જતું હોય તો ત્યારે તમે કોઈને જોયા તા કે બહાર જઈને પ્રોટીન પાવડર ખાવાના કે જીમ જવાનું. ત્યારે તો આવું બધું કશું ચાલતું પણ નતું.
બિલકુલ નહીં અને ત્યારે લોકો કેટલું લાંબુ જીવન જીવતા હતા એકદમ સ્વસ્થ જીવન જીવતા હતા કેમકે એ લોકો ઘરનો સાદો અને પૌષ્ટિક આહાર લેતા હતા. અત્યારે તો તમને ખબર જ હશે કે આ ફાસ્ટ ફૂડ ખાવાના લીધે લોકોની આયુમાં પણ કેટલો ફરક થયો છે. લોકોની આયુ ઓછી થઈ ગઈ છે અને જે નાની નાની છોકરીઓ છે એ પણ આવી રીતે ફાસ્ટ ફૂડ ખાઈને એમની હેલ્થ પણ કે કેટલી અસર થઈ છે એના લીધે પીસીઓડીઓની સમસ્યાઓ પણ થાય છે.
સાચી વાત કહી તમે એટલે જ તો આપણે આપણા ઘરના સદસ્યોને, આપણા સભ્યોને જેટલું બને એટલું ઘરનું જ ભોજન આપવું. જોઈએ, હા ક્યારેક મહિનામાં એકાદ બે વાર ઠીક છે પરંતુ રોજે રોજ તો ના ચાલે અને આજકાલ તો જે જોબ કરતા લોકો હોય છે એ લોકો તો સવારે ટિફિન ઘરેથી બનાવવાની જગ્યાએ બહારનો કોઈક નાસ્તો કરવાનું પ્રિફર કરે છે, એ વસ્તુ ખોટું કહેવાય.
બિલકુલ સાચી વાત છે. અને આજકાલ આ એક ચલણ પણ ખૂબ જ ચાલ્યું છે. રેડી ટુ ઇટ ફૂડનું કે જે રેડી ટુ ઇટ ફૂડનાં પેકેટો મળે છે એ પણ લોકો ખૂબ જ ઉપયોગ કરે છે, પણ એવું ના કરવું જોઈએ તમારે ઘરે પણ એવી એટલી બધી અ આઇટમો છે કે જલ્દી ફટાફટ દસ મિનિટમાં થઈ જાય છે તો તમે
હા. અ તો પછી એવી વાત થઈ ગઈ કે વાસી ખાતા હોય ને એવું લાગે. કે કે રેડી ટુ ઇટ છે એટલે હા અડધું પાકેલું ભોજન છે. એન અડ ધું કાચું છે કે તરત આપણે પાંચ દસ મિનિટમાં બનાવી લઈએ, પણ એક ટાઈમ પર કેવા જઈએ તો થોડું વાસી જેવું થઈ જાય છે તો એમાંથી એ પોષક તત્વો ના મળે, જે આપણને હેલ્ધી બનાવેલા ખાવામાંથી મળે. એ ગરમ ભોજન આપણને એ મ મજા ના આવે.
બિલકુલ સાચી વાત કરી. આપણે તો આપણા ટાઈમે તો કેવું સવારેય બી ગરમ બનાવીને ખાધું કે સવારનું સાંજે પણ ના ખાતા, સાંજે પણ ગરમ ગરમ જ બનાવીને ખાતા કે પડેલો ખોરાક પણ આપણે તો નથી ખાતા, પણ અત્યારના જનરેશનને કોણ સમજાવે, એમ તો બસ ફાસ્ટ ફૂડ જ ખાવવું હોય. મેં તો હું અહ તો ઘરે જ બધું પીઝા, બર્ગર, નૂડલ્સ બધું ઘરે જ બનાવવાની કોશિશ કરું છું, કે ઘરના સભ્યો બહાર નહીં ખાય અને ઘરે જ સારી રીતે હાઈજીન રીતે બનેલી
હા આ ટેવ ઘણી સારી છે. આજુબાજુ બાજુના લોકોને પણ આ ટેવ શીખવી જોઈએ. અને આજકાલ તો જુઓને અહ અત્યારના લોકો તો ફાસ્ટ ફૂડ ખાઈને તરત બીમાર પડી જાય છે. કે હા આજે થોડું ખાઈ લીધું આજે થોડું ઓઈલી ખાઈ લીધું, મસાલા વાળું થઈ ગયું પેટની સમસ્યા, કોઈને અપચાની સમસ્યા અને પહેલાં આપણે જ્યારે ઘરનું બનાવેલું ભોજન ખાતું તો બધું પચી જતું, અને કંઈ પણ જાતની બીમારી પણ નતી જોવા મળતી.
બિલકુલ ત્યારે અન અને અત્યારે તો તમને ખબર નાના-નાના છોકરાઓને પણ એસિડિટી ને એવી બધી સમસ સમસ્યાઓ થઈ જાય છે, જ્યારે આપણને તો એવી કશું ખબર જ ના પડતી કે એસિડિટી શું થાય છે, અત્યારે કેમ કે એ લોકો બહારનું તળેલું મસ
એકદમ સાચી ચી વાત કહી તમે. એટલે જ તો ડોક્ટરો પણ સલાહ આપે છે કે તમે બહારના ફાસ્ટ ફૂડને ઓછો કરીને ઘર નું બનાવે સાત્વિક પૌષ્ટિક ભોજન લો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદ દાકારક છે. નહિ ખાલી આપણા માટે જ થોડી, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, અને અત્યારે તો જુવો ને વૃદ્ધોને પણ બહારનું ખાવાનું નથી ગમતું, કેમ કે એમણે તો પહેલાથી જ એમના સમયથી ઘરે અહ પો પોતાના હાથ થી બનાવેલું ખાવાનું ખાધું હોય તો બાર નું એમને પણ ના ભાવે.
હા એટલે જ તો વૃદ્ધ દ્ધો આપણા અહ આપણા કરતાં એમનામાં તાકાત, એમની ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ કેટલી વધારે છે, આપણામાં તો કેટલી ઓછી છે, અને આપણાં કરતાં આજની યુવા પેઢીમાં તો બિલકુલ ઓછી રોગપ્રતિકારક શક્તિ છે. અને આ ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને પણ ઓ બી સી જેવા મેદ સ્ વતારવા કેટલા બધા કેસીિસ થાય.
થાય છે. હા. એ તો થવાના જ ને કેમ કે આવું જે તેલ વાપરે છે બહારના ખાવામાં એ એ સારું નથી હોતું અને એ આપણા બોડીમાં જ જને એક જગ્યાએ જામી જાય જેવું જાય છે, અને એના થી થી ઝડાપણાની સમસ્યા સ્યા આવેે છે.
હા અને અત્યારે આપણી જીવનશૈલી પણ તો કેટલી કેટલી બદલાઈ ગઈ છે. બેટ બેઠાડું જીવન થઈ ગયું છે, બધું એટલી હાર્ડ તમારી જેવા કશું કામ નથી રેતા. કે તમે જે ફાસ્ટ ફૂડ ખાાવ કે એને પચવા માટે પણ આપણની પાસે નથી. નવ અ એ વાત કંઈ કામ કે એ જલ્દી પહોંચી જાય છે તો એનાથી બી લોકોને કેટલી બીમારીઓ થાય છે. આ
આજકાલ હૃદય રોગના કેટલા કિસ્સાઓ સાંભળવા મળે છે. હા આ બાદ બધા નો એક જ કારણ છે કે ફાસ્ટ ફૂડ એટલે જ આપણે ફાસ્ટ ફૂડની આદતો છોડી ને ઘરનું બનાવેલું ખાવાનું ખાવાનું જ પ્રિફ પ્રિફર કરવું જોઈએ. રોજ વિચારું છું કે આજથી હું બારનું ખાવાનું ખાવાનું જેટલું બને એટલું ઓછું કરીને બધું ઘરે જ બનાવીશ અને એ જ ખાઈશ જેનાથી આપણી આપણે બીમારીઓથી પણ દૂર રહીએ અને આપણું મનગમતું ભોજન પણ આપણે આપણે ખાઈ શકીએ અને આજુબાજુના લોકોને પણ આ વસ્તુ શીખવાડીએ
બિલકુલ સાચી વાત છે. આપણે બધી જે વસ્તુ તું બહાર મળે તે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને હેલ્ધી ઓપ્શન સાથે બનાવી શકીએ છ છેએ અને વધુ સ્વચ્છતાથી બનાવીએ છ છીએ કે જે ખાઈને આપણો પરિવાર પણ વાંધો ના પડે એની અ હેલ્થને પણ કોઈ અસર ના થાય તો બધી તું ઘરે બને જ છે અને મેં હા ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ આપણે મહિનામાં એકાદ વાર ખાય તો વાંધો નથી આવતો પણ તમે ડેલી
હા એ તો છે. આ વિષય પર તમારી સાથે વાત કરીને મને ઘણું જાણવા મળ્યું ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.